તો કેમ છે?
બસ મજામાં. તું કેમ છે?
બસ હું ભી એકદમ મજામા છું.
શું કરે છે તું?
બસ કઈ નઈ જો મારા બા દાદા સવારથી આવ્યા છે, તો સારું લાગે છે.
ઓ બા દાદા આવ્યા છે તારા?
હા, આજે સવારે જ આયા.
હવ સરસ. હમ્મ છું કે છે બીજું? બસ કઈ નઈ અમારે બી દાદા બા આયા હોય ને તો સારું જ લાગે.
હમ્મ અને આજે તો મારા ભાઈ સાથે બી શાંતિથી બેસીને બધુ સમજાવતા તા, સંસ્કાર આપ્યા તા તો સારું લાગ્યું મને.
હા બરાબર છે અત્યારે તો ભણવાની સાથે સાથે પૈસાની સાથે સાથે સંસ્કારનું પણ એટલું જ મહત્વનુ છે, અને આ સંસ્કાર તો આપણે વડીલો પાસેથી જ આપણને મળતા હોય.
હા સાચી વાત હું શું કહું તારો અવાજ નથી આવી રહ્યો.
હા બે મીઠા હોું તોને કરું અવાજમા હવે આવે છે.
હા હવે આવ્યો દારવાજ
હો
બસ કઈ નહિ એટલે સાચુ કહ્યુ છે, કે આપણે જારે બા દાદા મતલબ વડીલો જ છોકરાઓને સંસ્કાર આપતા હોય છે તો અને એ લોકોને તો બો ઘણો અનુભવતો હોય છે. કે કેવા સંસ્કાર હોવા જોઈએ તો એ લોકો આપે તો આપણામાં સારા સંસ્કાર આવે
સાચી વાત છે હા અત્યારે ભણતર માણસ ન હોશિયાર પણ બનાવે છે, પરંતુ સારા સંસ્કાર માણસોને સારું વ્યક્તિ બનાવે છે.
હા અને આજકાલ સારુ વ્યક્તિ બનવું હોય એવ ઘણું અઘરું છે. સૌથી પહેલા તો તો સંસ્કાર એટલે શુ
સંસ્કાર એટલે સારી આદતો સારા વિચારો વડીલો ન આદર કરવો નાના પ્રત્યે નો પ્રેમ ઈમાનદારી સત્ય બોલવું અને દરેક સાથે ન સાંગ વ્યવહાર એટલે સંસ્કાર
હા બરાબર અને આ સંસ્કારની જરૂરત તો અત્યારે ઘરોમાંથી જ આપણ થાય છે. અને બાળકો સૌથી પહેલા પોતાના માતા પિતાથી જ શીખે છે, કે સંસ્કાર એ લોકો જેવું વર્તન કરે એવી રીતે બાળકો શીખતા હોય. તો સારા સંસ્કારો સારી બોલન વાણી હોય, સારા આદર કરતા હોય. વડીલોની તો બાળકો પણ એમનાથી જ શીખે છે કે હા ભાઈ વડીલોનું આદર ર આગળ જો કો કોક શું કહેવાય ખરાબ આદતો હોય તો બાળકો બી એ જ શીખતા હોય છે, તો વડીલોલે જોવું જોઈએ કે આજુબાજુ કોઈ નાનું નાના બાળકો છે, તો કેવી રીતે બોલવું કે કેવી રીતે વાણી આપણી ઉપયોગ કરવી
હા સાચી વાત છે હા આ સંસ્કાર ની શરૂઆત છે ને સૌથી પહેલા ઘરમાંથી જ થાય. અને જેવું માતા પિતા વર્તી તેવું બાળક પણ વર્ત અને પછી બીજી શરૂઆત શાળામાંથી થાય કે શાળામાં પણ શિક્ષકો બાળકોને સંસ્કાર આપતા હોય છે, કેવી રીતે બોલવુ કેવી રીતે ખાવું પીવું બધી જ વસ્તુ માતા પિતાની જેમ પણ શિક્ષકો શીખવાડતા હોય છે. એટલે બીજું સંસ્કારમાં માત્ર છે, આપણું શાળા અને શિક્ષકો તેઓ માત્ર પુસ્તકનુંું જ જ્ઞાન નથી આપતા પરંતુ સારા જીવન જીવવાની રીત પણ શીખવે છે.
અ સાચું કહ્યુ તેમ જેમ કે કોઈ બી કોઈ બી આપણે ભૂલવું હોય તો એમાં એક એનો કંઈક રિસ્પેક્ટ હોય છે, એક ભાવ હોય છે જેમ કે કૃપા કરીને આભાર માાફ કરજો જેવા નાના શબ્દો પણ સારા સંસ્કાર દર્શાવે છે.
સાચી વાત છે જયારે કોઈ આપણા થી ભૂલ થઈ ગઈ હોય. કોઈના વડીલોની આગળ કઈ પણ થઈ ગયુ હોય, આપણાથી ત્યારે આપણે માફ કરો શબ્દ વાપરીએ જયારે આપડે કોને અ રિક્વેસ્ટ કરતા હોય કે હા મારું આ કામ છે, કરી આ બધું આપણે કૃપા કરીને અને આપડું કામ થયા બાદ આભાર તેવા શબ્દોનો પણ આપણે વધારે પડતા જ ઉપયોગ કરતા હોય છે અને આજકાલ તો મોબાઈલ અને સોશિયલ મીડિયાના કારણે ઘણા બાળકોને પરિવાર સાથે ઓછો સમય વિતાવે છે તેના કારણે સંસ્કાર પર પણ ઘણી મોટી અસર પડે છે
સાચી વાત છે આ મોબાઈલ આજે જ્યારથી આ ટેકનોલોજી આવી છે ને ત્યારથી આ એકદમ ખરાબ થઈ ગયું છે સંસ્કારનું તો મહત્ત્વ ની રહ્યું પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરે કરી જોવે તો એ લોકોને સારા સંસ્કાર ભી મળતા હોય છે કે આજુબાજુ મતલબ કોઈ સારું વર્ણન હોય કોઈ અ કોઈ એવા વિડીયો બનાવતા હોય કે આ ભાઈ આવી રીતે બોલવું જોઈએ કોઈ સારી આદતો શીખ પાડે એવા વિડીયો જોવે એ કેવી રીતે શીખે તો એ સારું કેવાય તો ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
સાચી વાત છે ને આજ કાલ મોબાઈલ અને ટી વી માં જ બાળકો વ્યસ્ત રહે છે તેથી તે પરિવાર સાથે પરિવાર સાથે સમય પણ નથી વિતાવતા અને તેના કારણે પરિવારના લોકો તેમને સંસ્કાર શું તે પણ શીખવતા નથી તો અને આમાં અત્યારના ટાઈમમાં આવું છે કે જ્યાં જ્યાં માણસોને સારા સંસ્કાર હોય સારી વાણી હોય અને પોતાની એક રિસ્પેક્ટ જે હોય ને ત્યાં જ જ્યાં જ્યાં તે જાય ને ત્યાં તમને એવું માન મળે તો આપણી પાસે સંસ્કાર હોવું તે વધારે પડતું મહત્વનું છે.
સારા સંસ્કાર તો હોવ જ જોઈએ એક સમય સુધી પેલા પૈસા ઓછા હોય પરંતુ સંસ્કાર ના હોયને તો માણસનું વ્યક્તિ વ્યક્તિત્વ એકદમ અધૂરું હોય લાગે છે કે માણસ પૈસાથી નહીં એના સંસ્કાર કેવા છે એની વાણી કેવી છે કોઈના સામે કેવી રીતે બોલવું જોઈએ કેવી રીતે વર્તવવું જોઈએ એ ઉપરથી ઓળખાય છે તો આપણે સંસ્કાર તો પૈસા કરતાં બી ઉપર રાખવું જોઈએ અને આપણે સંસ્ કાર એકદમ સારા લેવા જોઈએ અને આપણામાં ઉતારવા જોઈએ.
સાચી વાત છે એ જે મને એક વાત યાદ આવે છે કે એક વિદ્યાર્થી ખુબ હોશિયાર હતો પરંતુ શિક્ષકો સાથે ખરાબ વર્તન કરતો હતો અને એના પરિણામેને બધાએ તેની બુદ્ધિ કરતા તેના વર્તનને યાદ રાખે છે કે તે ભલે હોશિયાર હતો પણ તેને તેના શિક્ષકો સાથે કેવું વર્તન કર્યું હતું ને એ રીતે એના લોકો બે રીતે જોતા હોય છે ઘણા લોકો સારા સંસ્કાર જોતા હોય અને ઘણા લોકો તેની બુદ્ધિ પણ જોતા હોય છે પણ અત્યારે વધુ સમય વધુ પ્રમાણમાં તો લોકો સંસ્કારની જ વધારે પ્રમાણમાં મહત્વ આપતા હોય છે
અ સાચી વાત છે આજ કાલના વિદ્યાર્થીઓ ને એવી રીતે સારી રીતે વર્તાવવું જોઈએ લોકો લોકો તમારી ડિગ્રી નથી નથી જોતા તમારો સ્વભાવ વધારે જોવે છે. જે આપણે કોઈ બી ઇન્ટરવ્યુ આપવા ગયા આજ કાલ જોબ લેવા ગયા હોય ત્યાં તમારે બોલવાની રીત કઈ છે તમારામાં તમે સાચું બોલો છો કે નઈ એ તમારું વધારે ચેક પરખતા હોય છે જેમાંથી તમારી ડિગ્રી જોતા હોય છે.
સાચી વાત છે તારી સારા સંસ્થાથી પરિવાર સુખી રહે છે અને સમાજમાં પણ પ્રેમ અને એકતા વધે છે.
હ સાચી વાત અને આ વ પરથી મને એક વાત ની યાદ આવી કે આપણે સાચું બોલવું જોઈએ સંસ્કાર નો એક ભાગ એક સાચું બોલવું બી છે કે જેમકે એ મને યાદ આવ્યું કે એક છોકરો જ્યારે એનું હોમવર્ક એને બધું કરતો હોય છે અસાઇનમેન્ટ લખતો હોય છે ત્યારે એના શિક્ષકે મતલબ બીજા દિવસે એને એ સંભાળવા આપ્યું હોય છે તો એ એનાથી છે ને એ બુક પલળી ગઈ હોય છે તો એ ડરે છે કે હું હું જુઠુંઠ્ઠું કહી દઈશ કે હું નહીં લાયયો એવી રીતે પણ છે વટે એને એવું કર્યું હિંમત જુટાવી અને સાચું બોલવાની પ્રયત્ન કર્યો કે હા ભાઈ મારાથી એ બુક પડી ગઈ હતી ક્યાંયકને ભીની થઈ ગઈ હતી એટલે બધું બગડી ગયું ત્યારે શિક્ષકે એને શાબાાસી આપી ના કે એને અ માર્યું કે બોલ્યું કે હા બેાઈટ સચ સચનો સાચા માર્ગે ચાલે છે તો સાચું બોલે છે એટલે તે અ ભલે બુક બગડી ગઈ કે કઈ બી થયું પડે સાચું બોલવું એ બી જરૂરી છે તો આપણે જીવનમાં બી સાચ બોલું ગમે તેવી પરિસ્થિતિ કેમ ના આપણને ખબર છે કે આ થવાનું છે તો આપણે સાચુ બોલવું જોઈએ
સાચી વાત છે અને આજના યુવાનો માટે પણ આ ખુબ જ જરૂરી છે કે સફળતા સાથે વિનમ રાખતા પણ હોવી જ જોઈએ અને ઘણા મોટા લોકો સફળ થયા પછી પણ ખુબ સાદગી થી જ જ રહે છે એટલે એજ સાચી મહાનતા છે જો દરેક વ્યક્તિને સારા સંસ્કાર આપવામાં આવે તો ઝઘડા નફરત અને અહંકાર ઘણા ઓછા થઈ શકે છે કારણ કે સંસ્કારમાં બસ તેજ શીખવાડે છે કે શાંત રહો વિનમ્ર રહો અને સફળતા ને પ્રાપ્ત કરો
સાચી વાત તો ચાલ આપણે બી આજે એક આજથી નક્કી કરીએ કે આપણે હંમેશા સત્ય બોલીશું અ વડીલો ન આદર કરીશું અને દરક સાથે આપણે સારા વ્યવહાર કરીશું કે કોઈને ખોટું ના લાગે આપણે સાચા માર્ગે ચલીશું આપણે હંમેશા સાચું જ બોલીશું તો ઘલે ભલે આપણને ખબર હોય કે હા ભાઈ આપણે આવું કર્યું છે ખોટું કર્યું છે તો બી આપે તેનો છ સાથ દઈશું
સાચી વાત છે સારા સંસ્કાર જીવનની સૌથી મોટી સંપત્તિ છે એટલે આપણે સંપત્તિ કમાવા સાથે સાથે આપ સંસ્કારોને પણ ધ્યાનમાં રાખવું જ જોઈએ
અ સાચી વાત છે સારા સંસ્કારથી પરિવાર ખુશી સુખી બને છે સમાજમાં શાંતિ રહે છે અને દરેક અને દેશનો વિકાસ થાય છે
સાચી વાત છે સારા સંસ્કાર જ વ્યક્તિ વ્યક્તિના જીવનની સૌથી મોટી મૂડી છે તે માણસને નમ્ર જવાબદાર પ્રામાણિક અને સૌના પ્રત્યે આદર ભાવ રાખવાનું બનાવે છે અને સારા સંસ્કાર થી પરિવાર સુખી બને સમાજમાં શાંતિ રહે દેશ નો પણ તે એટલો જ વિકાસ થાય ભણતર અને સંપત્તિ કરતા વધારે સંસ્કાર નું સ્થાન ઊંચું હોય છે કારણ કે સારો સ્વભાવ જ વ્યક્તિને સારું સન્માન આપે છે અને તેની પાછળ ઘણા બધા મોટા સૂ પણ લખાયા છે તને યાદ છે કોઈ સૂત્ર આ માટેનું
હા મને બી ઘણા બધા યાદ છે જેમ કે સારા સંસ્કાર જીવનનો સાચો અ શ કાકશણગાર છે પછી સંસ્કારથી જ વ્યક્તિ મહાન બને છે તને કોઈ યાદ છે બીજા
હા બીજા પણ ઘણા બધા છે કે ધનથી નહી સંસ્કાર માન થી મળે છે અને સારા વિચારો સારા સંસ્કાર અને સારું જીવન આ એક મહત્વનું છે કે તમે જેવા વિચાર કરશો જેવા સંસ્કાર તમારામાં હશે તેવું જ તમારું જીવન હશે કે તમે તમારા મગજમાં કોઈના માટે ખરાબ વૃત્ધતિ હોય તમારો બોલી નિષ્ફળ હોય કે તમારું બિહેવિયર પણ સારું ના હોય તો તમારું જીવન તેવું જ વ્યર્થ જ રહે છે પણ બધું તમારું સારું તમે શાંત ને વિિનમ્ર રહો તો તમારું જીવન સારું જ રહો
સાચી વાત કહી છે આપણે બી આ હવે આજુબાજુવાળાને બી આ સૂત્રોથી આપણે માહિતી દઈશું કે તમારે કેવા સંસ્કારો હોવા જોઈએ ને તમારે અ સાચું બોલવું જોઈએ અને બધું આપણેે કરીશું
હા એકદમ સાચી વાત છે. તો હવે આપડે ફોન મૂકીએ?
હ સારું ચલો.
હા